જય શ્રી કૃષ્ણા કેમ છો?
હું હું પણ મજામાં છું તમે કેમ છો?
એને મેં બી મજામાં છું શું કરો છો?
કાઈ નઈ બેઠી શું તમે શું કરો છો?
કઈ નાઈ બેટી શું તમારું શું વાત કરું છું
અચ્છા ઠીક છે. શું કરો કઈ નઈ તો બેઠી છું તમે શું કરો છો?
એટલે પાણી હર્યું છે બહ તેજકો
હ આટલે ખૂબ હા આટલે ખૂબ વારીસ તમારી
હા એટલે એટલે તેજ સવારું છે.
હમ ઓન બસ કઈ નહી કરું છું લે કર દશ તે જ એટલે જવા
ઠીક છે.
હમ તમે શું કરો છો?
કઈ નહી હું બેઠી છું.
અચ્છા એટલે મામા ની ઘરે ની જારે છે કે
અને જાવનું છે ને પાણી આવ્યું છે કરવા જાઉં છું.
અચ્છા આજ આજ જાતીજગો છેકે તમારે
હા એટલે છે.
હલો
હા
હલો
હલો
હા તમારે મને યા જતી જગું છે ક્યા
હા, એટલે તો આજીસ છે હા.
અચ્છા.
તમે શું કરો છો?
શું કો છો?
કાંઈ નઈ.
હમ્મ.
તમારે શાદી થઈ ગઈ છે કે? અટલે મારું નામ દિશા તમારું શ. અચ્છા. તમારે મામાને છોકરાને શાદી છે કે?
હા માર મામા કર છોકરા દીકરા કે શાદી વેગી છે ને.
અચ્છા, તમાર મામા છોકરાન શાદી થઇ ગઈ છે કે?
હા થઈ ગઈ છે ને. રિસેપ્શન થો કે ઉસ દિન રિસેપ્શન તમલે તમે બોલ્યો છે ને મેં ભી આઉંગી તો તમે તો કોઈ ની આયા છે.
અટલે એના પાણી આઈ રયું છે તો અમે નઈ આઈ છે.
અચ્છા હા. ભઈ શાદી તો બોઉ જોર, શાદી તો વેગી છે પિમ અતિસુંદર વી છે ને કી કો હદ કોને!
તલા કઈ વણાય તે? ખાવા માટે. કઈ વણાઈ તી ખાવા માટે?
આટ આટલા ગુલાબજામુન બનાયો છ છે ન, પાપડા છે ન, અ - માવા માવો છો ન, બાલુસાહી છીન, એ સ છે. રોટીન હા રોટી થી ન. રોટલી થી ન બસ
ઈ છે ન.
હું.
કંઈ નઈ હવે મુય બેઠી છું ન.
અ તમારે મામા કી યાં જાઉં જાવનો છે ને એની વાતો પાડી હારિઓ છે, રુકી ની રહ્યો છે.
અ ના એટલે તો જંગ્યો છે, અવાજ નઈ આવી રહ્યો છે.
હા હોય તો પર વાસ્તે તુગ્યો તે વટલે પાણી વટલે. અચ્છા અચ્છા. અટલે આર્યો જોરશો
ઓછું થઈ ર્યું છે તમારે.
બસ એ છે. બેઠી છું એટલે કોની કઈ ની કરું છું.
હાન, કેમ કો? કંઈ આગે મું બેઠી સુ. તમે ચાઈ બનાઈન પી લીધીવી છે કે?
હા, વડાન પી લી ના તમે તને પી ચાઈ વડાન.
હા .
હમ્મ. મે બડાન પી લિયા કર
અચ છે
હું. હતો બહું ટાઈમ છે, ને હવે કટર રોટલી બનાવ છો
હું ચાર હા એ ચાર બજે થોડક ઘંટા ખાંડ બાદ નામાં છે, ને એટલે
અચ્છા શું ભણવે છે, શું ભણાવે છે.
લીણાવાટણ શાક બનાવવા છે, એમને ખમણ બણાવવા છે, એમ
અચ્છા ઠીક છે
હું
અટલે નેમું સ્ટેશન માથે બેઠી છું
અચ્છા એટલે તમારા વે ગયા કંક
તમે ફોટું ભેજી છે તમે હા એટલે મારે તો થઈ ગયા છે ને
તબ થઈ ગયા
ત્રીસલ થાય ગયા છે હા ત્રીસ કોલ થઈ ગયા છે ત્રીસ રીતે આગે નહી થ આવવાનું છે.
હા હા મારે નની આવડે છે ને મારે હોયયાની છે કે વીસ કોલીસ હોય છે કે
થઈ ગયા છે આટલે બીસ કરને કર્યા છે તમે
આટલે પૂજા ભાભીને કયો છે પાંચ
અરે એક મિનિટ પૂછશો હ કોલ આવશે હલો
હમ
કઈ નહી હવે હું બેઠી છું. કેમ કેવા છો તમે
એટલે બોલ્રી કે તમારે હો ગયા ક્યાંક ત્રીસ કોળ એમ
કેમ કે્યો છો તમે
યસ બોલ છે કે તમારે હો ગયા કે કોલ
હ મારે તો થઇ ગય છે નેના ત્રણ દિવસ થઈ ગયા છે તમારે તું લાસ્ટ બાત કરી છે ને અને પૂજાભાભી ન બાત કરી છે. થાય ગયા છે મારે
પૂજાભાભી કે થઈ ગયા
ના અમારે તો ના ભાઈનું ના અણારે તો અણા ભાઈનું કર્યા છે એ બધું
ભાઈ નું કર્યુઁ એટલે એમ ભાઈ બી ચલાવે ઠીક
અટલે ભાઈનું કદાચ છ એટલે અણાને કોલ કર્યો છે ને મેં તો અણા ભાઈને છે તો અમે બીજી કઈ વાત કરું છું તો પછી મેં કાઢ લીધું છે ને વાત કઈ કરી છે તો મા રિજેક્ટ થઈ ગયું છે.
અચ્છા હા એટલે એ તમારે દૂસરી આઈડી મે બી હોય ગયા છે.
ક્યા
તમારે દૂજી આઈડી
ના દૂજી ના આ ના આઈડી તો આઈડી તો એક છે એકી છે. અને એનાના આઈડિયા અલગ અલગ છે મને ટાસ્ક એક છે આવ્યું છે એને
તમારે તો સમજ નથી આવી્યું છે કે
હમ
કઈ નહી તો તમે કટ ફોન કર્યા છો તમારે પાંચ કોલ થઈ ગયા છે તો હવે કંઈ ફોન કર્યા છો? ઈટે રિજેક્ટ થાય જાય ઈકે.
કરું છે કે કરવા વાતઈ કંડે.
અનેના કલા ભાવીને છે ના. એટલે મેં કલા-કલલા ભાભી નું વાત કરીશું. ના કાલે ઉડાની મેં વાત કરી છે.
હા.
મારે તો થઈ ગયા છે પછી વળને મા મેસેજ કર્યો છે ના
હા.
હલો પણ અરે તો થઇ ગયા છે પછી એમને મેસેજ કર્યો છે ને મારા માં મેસેજ કર્યો છે તો પછી હણાને એક બે એક કોલ કર્યો છે નેે બીજી કરું છે પે હું તો બીજી તો અવાર નહીં કરું છું.
અચ્છા એ કોલેજ થયો છે કે
ના એક જ કર્યો છે મેં તોરે એક તો પેલા કર્યો છે તો મારે નહી થાયું છે ને મનેલા મેં નહીં કર્યું છે. છે.
અચ્છા હા ને આ એ એ વાલ છે મેં મારે કલા ભાભી ને કયો છે કે કલા ભાભી તમારે કરવું છે કે તો પોનાને બોલાતા અભી કામ કર્યું છે કે નહી કરનું છે તો ઓલું બાજુ વાળા ફોન મેસેજ બી નીકળ્યો છે કે કે મેં ફ્રી હો ગીયુ વાત છે.
કઈ નઈ તમે મ ફ્રી થઇ જઉં ને આ પછી કરજો મને ઠીક છે?
ઠીક હા અને ના તો પૂજા ભાભી કે અને પૂજા ભાભી રે કરું છે કે મે ફ્રી રે તો વણાકે કર દેવું
ના ઓ તો પૂરા ટાઈમ ફ્રીજ રહવે છે.
એ નનુ કે મમ્મે?
હા નનનું કી મમ્મી ફ્રી જ રહવે છે.
હા તો ઉને ઉને ઉ કે કર દે ઉ કે હો ગયે થે ગે.
ના ઉનારે થાય ગઈ છે પણ બીજી આઈડી માં કરે છે ને મતલબ વિડિઓ ટાસ્ક કરે છે ને.
હા.
તો ઉન કે તમે વાત કરી લેજો મને નહી કરવાનું છે એમ. મને નહી કરનું પરચી તમને વાત.
હ હા તો હમ્મ વો પૂજા ભાભી કે કરું તૈ કે કે હો જાય તો વાવ હમ્મ. દોનો હમ દોનો કર લેવા છે.
હા અલે નાનુર ભી થઈ ગયા છે.
અરે નાનું ને થઈ ગયા થઈ ગયા.
હા, થાય ગયા નાનું રે થાઈ ગયા કેન કાનુ રે.
અચ્છા તમારે એવું યે ની લવીશા ની કરે છે કે?
ના ઓ ના કરે છે.
શું?
એટલે હું કરું છું કાંઈ બધું નહીં કરે છે એવું કેમ મારું નહીં હોવે છે.
હ હા. હા પતા હા હોય તો વો થઈ ગયો કરતી હોય તો કે મેસેજ કરું છે હું.
ના. એટલે હું કરું સું, મારે થઈ ગયું સે. ભાભી કરે સે કે?
હા. એટલે સુલાભાભી
તો મને નહીં એને તો મને કે મને કે પતો બીજે ટાસ્ક બી કર દેતી સે. માલુમ થઈ ગયોને મને, તો હું બીજુંઈ કર લેશી.
ના આટલો પતો ની છે ના હમણાં જ આઈડી ખુલી કે નહીં ખુલી કેરા તો છે કે મારું આઈડી ખોલી ગયું. તો આટલો પતો ની છે એટલે પતો કહોન કે ખુલી કી ની ખુલી, તો પછે કોલ કર પણ આ ટાસ્ક આયુ ની છે કે
અચ્છા. એમ
હમ્મ.
એટલે મા રેલ માટે બેઠા છે, રેલ આવે ને તો પછી જાવે છે એમ.
હા. કોણ-કોણ
અને મોહનમાં માસીની છોકરી ને માસીને બધા આવશે. ચાલો ઠીક છે. હવે રખું?
હા ઠીક છે.
હમ્મ.